હા આયો આયો. હા બસ જો આ બેઠી છું જમીને હમણાં ઉભી થઈ. તો શું કરું છો?
તી તી હુ.
ઓકે કેવું ચાલે બાકી બોલ?
મસ ચાલા ચાલ. એક્ઝામ પાછડ હતી બે એક્ઝામ.
બરાબર કેવું ગયું પેપર?
સારા ગયા, ઇન્ટરનલમાં જે પૂછાયા તા ને એમાં એ પેપર માંથી બે ક્વેશ્ચન તો સાચ.
ઓકે. બરાબર બરાબર. હા. બોલ બીજું?
બસ આ ડાર્ક ચોકલેટ ખાતી તી.
ઓહો હો સરસ સરસ બવ ચાલી દાયક ચોકલેટ.
હા તો ચાલે જ ને. મોટી હતી તો.
બરાબર બરાબર.
બોલ બોલ શું ખાધુ તે?
બસ જો હમણાં જમીન ઉભી થાય શાક રોટલી ખાધા. બીજું તો હા બાર નુ તો કસુ. હવાય નઈ પછી બવ હા.
ગરમી માં એ તો બહાર નું ખાઈએને
હા હા અને એમાં બી અત્યારે વાત વાતાવરણ એવું છે. ખડીક માં વરસાદ પડે છે પછી ઉનાળો ઉનાળો ચોમાસું બધું ભેગું થઈ ગયું છે એટલે એમાં બ બહાર નું ખાઈએ તો વધારે એ થાય.
હા વાત.
અ વધારે બીમાર પડાય એમાં બી અત્યારે ફાસ્ટ ફૂડ બાર નુ તો બવ ખાવાલ જેવું છે જ નહી.
એજ ના મારે એક દિવસ પતે ના કોલેજ અમારી કોલ આ કોલેજ સાઈડ છે ને એક તો ફ્રેન્કી મળતી તી એક જગ્યાએ ત્યાં ખાધી તીમેં આમ એકદમ એ લાઈક ફ્રેન્કી જેવું કઈ હતુંજ નહી અને એ લોક તો એ વેચે છે અને બધા તેમને ખાતા હશે.
હા તો બી બધા ખાય હવે એ લોગ મને ખબર નહીં શું ગમે એવું ખાવું.
મેં તો પહેલી વાર ખાધી ને પછી કહી દીધું પ છેલ્લી વાર છે આ.
ના હવે અમુક લોકો નો આમ હોય ને એવું કે બહુ વિયર્ડ ટેસ્ટ આવે એ લોકોનો અ હા. હા એ એટલે જ ને
તો મેં કીધું મારે નહીં ખાવી બીજી વાર આ પછી તો મેં બીજા જગ્યાની સારી એવી ટ્રાય કરી તી પછી એ સારી હતી. પણ તોય બહારનું ના ખાઈએ તો બેટર હે.
હા, એમ બી અત્યારે તો બધા ફાસ્ટ ફૂડ પર બો આઈ ગયા છે હેલ્ધી ફૂડ કરતા તો અને આ
પણ હા પણ અત્યારે તો આમ તો પેલા ફા-ફાસ્ટ ફૂડમાં પેલું હેલ્થી ફૂડ બહુ મળવા આજ ની છે.
હા એ તો છે. અત્યારે પાછું ચાલુ થયું છે.
ટીન પિઝ્ઝા. હા. પ્રોટીન બર્ગર ને બધું બહુ જ ચાલે છે. પડિયું છે.
હા અમણાં અમણા થોડા-થોડા ટાઈમ થી ચાલુ થયું છું બાકી કે પહેલા તો એવું કઈ નતું એમ. પેલા તો બધા આમ બહારનું બ બહારનું મોસ્ટ ઓફ ખાય એમ કઈક અ ઘરે ઈચ્છા ના થાય બનાવવાની તો ઝોમેટો કરી દે સ્વિગી કરી દે.
અત્યારે લોકો એવું જ કરે છે. લોકો બહાર નહી જતા લેવા ઘરે બેઠા
આડસુ થઇ ગયા છે. બધા એમ લાઈક કશું જ કરવું જ નથી એમ બસ સુઈ રહવું છે. અને રીલ્સો સ્ક્રોલ કરવી છે ના પણ એ ના સારું કેવાય ને.
પણ શું.
તો પછી. પછ પછી બધા એક એ રીલ્સો જો જો કરે આખો ખો દિવસ એમાં એમાં સ્ક્રીન ટાઈમ વધી જાય.
અરે મારે તો બઉ વધી ગયો હતો પણ કોલ રજા ને કોલેજમાં એ મારા કેટલા સાત આઠ કલાક ખાલી સ્ક્રીન ટાઈમ હતો. ને આજે કોલેજ કરી તી તો આજે ઓછો છે બે તે ત્રણ
હા એટલે કે આપડે ક્યાંક બીજ જે હોયએ ને તો ના વાંધો આવે તો આપણે હાથમાં ફોન ના આવે આપણી જોડે.
હમ્મ.
પણ આમ ઘરે હોય ને તો કેવું થાય કે લાઈ ને ફોન જોઈ લઉં લાઈન
હા કઈ બીજું ખોલવાનું હોય કે ચાલ ત્યાં પી ડી એફ મોકલી હશે ચાલ એ ખોલીને એ ખોલવા બદલે હું તો ઇન્સ્ટા ખોલીન બેહી જઉ.
હા એવું જ થાય એટલે જને આમ બે બે સેકન્ડ એ ખબર નઈ શું હોય એવું અંદર પણ એક એડિક્શન.
ઓબ્જેક્શન એડિક્શન જે કો એ પણ ઇન્સ્ટા જ ખુલી જાય છે માર તો.
એવું જ થાય એમ. એને થોડી ટેવ ઓછી કરવી પડે ને. પછી ના સારું કેવાય વધારે વધારે પડતી ટેવું પડી જાય તો પછી પાછળથી આપણને પ્રોબ્લેમ થાય.
અ એટલે તો આ હું અત્ યારે તો લેપટોપ લઈને બેઠી તો એમાંય સિરીઝ જોવાન ચાલુ કરી દીધું એટલે ફોન ઓછો યૂઝ તો લેપટોપ વધારે યુઝ થઈ ગયું આજે.
ઓ ઓ હો વાંચો વાંચો એક્ઝામ ચાલુ છે તો.
વાંચી શું એ તો હા એતો જોવાશે હજુ પણ એપિસોડ આયી જાય એટલે ચાલ. પતાઈ દવ.
હા, કઈ સિરીઝ જોઉં છું?
ચિરૈયા એ છે ને નવી?
કે હા.
હમ્મ. એમ કે. મસ્ત છે આમ. છોકરીઓ એ જોવી જોઈએ.
એટલે શું છે એમાં આમ થોડું કેને એનું. તો હું બી જોઈશ પછી.
છોકરી ના લગન પછી જે છે. એન જોડે પેલું ના કરવાના કામ થાય તો હકથી કેમનું લડવું વુંને કેમનું લીગલ એક્શન લેવાય
ઓકે. ઓકે. બરાબર-બરાબર જોઈ લીધી આખી?
ના છેલ્લો એપિસોડ જ બાકી છે.
બરાબર-બરાબર જોઈન પછી મને કેજે કે આખી કેવી છે.
આમ હું કઉ છું. હા મને તો બઉ ગઉ હું તો કઉ બધી છોકરીને જોડી ગોડિયા. કેમ કે લીગલ એક્શન શું છ છે ને કેમ ના લેવાય એ ખબર પડે આપણને.
બરાબર બરાબર. જોઈશ જોઈશ હું ભી જોઈશ હવે.
હા.
ફ્રી થાય જ ને એટલે હા. ફ્રી થાયસ ને એટલે હું બી જોઈશ.
હા જોજે જોજે જીઓ હોટસ્ટાર પર છે. છ એપિસોડ જ છે પણ હવ તો હવે એની સીઝન ટુ ની જોઉં છું કેમકે મને લાગે છે ત્યાં સુધી છઠ્ઠા એપિસોડમાં આખું થી બતાવું ક્યારે ઇન્સાફ મળે છે કે નથી થી મળતોય.
બરાબર બરાબર હમણાં જ જાય છે કે ટાઈમ થઇ ગયો છે સીરીઝાય.
અ ઓગણીસ કે વીસ તારીખે જાય.
ઓકે બરાબર બરાબર. તો તો જોઈશું બી. હા બોલ બીજું.
બસ હા સીરીજ જોતી તી ને એક્ઝામ. કરતી થોડું ગણું. પછી કોલેજમાં ગઈ તી આજે. તો ટાઈમ ચેન્જ કરી નાખ્યો એક દિવસ એક્ઝામ નો કાલનો.
કેમ?
અરે ખબર નઈ એક વાગ્યાનું કહી દીધું આજે હતું દસ થી અગિયારને સાડા અગયાર થી સાડા બાદ પણ કાલ હવે એક થી બે
હા, બરા એટલે બપોર નો ટાઈમ કરી દીધો એમ ને.
હા.
હા અત્યારે તો ગરમી બી બહુ છે. વધારે છે.
હા અને બપોરે તો અતિશય લાગે છે.
હા હા અત્યારથી આટલી બધી ગરમી છે પાછળ શું કરીશું આપડે લોકો?
તો પછી ઇન્ટ એક્સટર્નલ આવશે તે વ
હા એજ ને. અત્યારથી આપણને આટલી બધી ગરમી લાગે છે ને જોકે છે જ ગરમી આફેર વધારે તે.
બવજ.
હા એ મેં સાંભળ્યું કે પે પણ એ અફવા હતી ને કદાચ.
ના ના ના ના આજે બધે જ એટલે બ ધે જ લાઈનો લાગી ગઈ છે લાંબી ને લાંબી લાઇન.
હા મેં જોયું હમણાં આવતી હતી મેને ઘરે ત્યારે બી મેં જોયું કે બધ ધા પેટ્રોલ પંપે બહુ જ લાઈન છેને બહુજ પબ્લિક છેમ બહુ ભીડ છે.
હા એ પેટ્રોલ ના ભાવ વધવાના એટલે.
ઓકે. પ રાબર બરાબર.
આટલા બધા ભાઉ વધી જશે તો અને હજુ ના મળ્યું ને જે ભાવ. હા બોલ.
બી એનો ભાવ વધારે જ છે ને એમ.
વધારે છે પણ અંધી વધશે. એટલે.
હા, શું કરશે બધા? એમ મોંઘવારી આટલી બધી વધી ગઈ અચ્છા.
કેટલું બધું આ બધું મોઘું થવા માંડ્યું છ.
એજ ને અત્યારથી આટલી બધી મોંઘવારી છે હજુ, તો આગળ કેટલું થશે?
કોને ખબર. બે બે હાજાર છવ્વીસમાં દુનિયા ખત
એમ થોડી દુનિયા ખતમ થવાની હતી.
એ તો મને ખબર છે. પણ પેલા યુદ્ધ ચાલુ થઇ ગયા છે એટલે કોને ખબર બે હાજર છવ્વીસ પતે પેલા દુનિયા પતી જાય.
ના ના. એવું તો કસ સુ ના થાય. એ છે કે ત્યાં છે ને યુદ્ધ અહિયાં તેવું કઈ છે નહી એટલે વાંધો ના આવે.
હાલતા જ હોઈ.
હા. એ અલગ વાત છે કે સપ્લાય બધાનો બંધ થઈ ગયા છે પેટ્રોલના ને એના
હવે કઈક તો થશે ને કઈક તો કરશે જ ને. .
કરસે તો ખરી જ. પણ જો પેટ્રોલ અને ગેસનું સ પ્લાઇ બંધ થઈ જાય તો, આપડે તો વાંધા પડી જાય.
હા. એ તો છે, પછી પેલું પેલા ને જેમ પેલું ચૂલા પર
ચૂલા અરે ચૂલા તો હા. હવે ચૂલો તો છોડો હવે તો ઇંદડાસ . પણ ચાલે એવા ઇન્ડક્શન સગડી આઈ ગઈ છે.
હા.
સેલ નાખોને બે અને સગડી ચાલુ થઈ જાય. બોલ. એવું એવું આઈ ગયું છે.
એવું કરશે હવે, બધા બીજું શું.
હ સાંભળ મારે બીજો કોલ આવે છે હલો, હલો, મારે બીજો કોલ આવે છે હું તને કરું પછી.
હા. હા. વાંધો નહી વાંધો નહી હા. હા. બાય.